મજા આઈ હશે તમ
મારો અવાજ આવે છે હવે હા આવી રહ્યો છે તમે જાણો જ છો હમણા વરસાદના આવાના કારણે બધા અકસ્માતોને એવું બધુ કે કેટલા વધી રહ્યા છે અને આપડા ગામમા તો લાઈટ ની સમસ પણ એવી બધી આવા લાગી જેથી આપણને વધારે પડતી સમસ્યા જોવા મલે છે અને જ મારાં ગામ મા એક્સિડન્ટ થયું અને બે ટ્રક સામસામે અથડાતા વીસ અ જણાની મોત થઈ છે અને એવી જ મોત થતી રહેતે રહેશે તો આગળ જાતા દેશમાં લોકો પુરી સંખ્યા પણ ઘટી જશે જેથી આપડે એ બધી ની અ ધ્યાન રાખવુ જોઈએ ને આપડે શાંતિથી વાહનો ચ લાવા જોઈએ અને આગળ જતા પણ એવા વહા અકસ્માત ન થાય એના માટે આપડે બધી ઘણી
અને થવી જોઈએ લાઈટ ની સંબંધિત સુવિધાઓ એ બધી સરકારે કરવું જોઈએ પરંતુ સરકાર સમજતી જ નથી તો હવે શું કરવું આપડે તમાર શું માનવું એમા
તમારી વાત એકદમ સાચી છે કે હમણાં જો અને ઘણો બધો વરસાદ પડ્યો જેથી કરીને હાલમા લાઈટ બિલકુલ નથી કારણ કે એટલું બધું વાવાઝોડું આવ્યી ગયુ થી કરીને લાાઈટો ના વાયરો ઘણા બધા તૂટી ગયા અને ઘણા બધા ઝાળવાઓ એક બીજાના ઘર ઉપર બી પડ્યા જેથી કરીને ઘરવાળા ઘણુ બધું નુકસાન થયું ઘરો તૂટી ગયા અને રેહવા માટે છત પણ નથી રહી. જેથી કરીને હમણાં લોકોને વાવાઝોડું થી માડીને વરસાદોને કારણે ઘણી બધી એવી નાની મોટી તફ્લીક આવી તમે કીધું તે પ્રમાણે હાલમાં વધુ વરસાદ પડતા એટલા બધા રોડ સ્લીપરી થઈ ગયા જેથી કરીને ગાડીઓ સ્લીપ મારી જવાથી ઘણા બધા અકસ્માતો થ જેથી કરીને કાલે જ તમે જોઈ લોને અમારો એક દોસ્તાર ગાડી લઈને ગયો હતો જે આવતી વખતે રસ્ સ્તાઓ સ્લીપ હોવાના કારણે ગાડી સ્લીપ મારી ગયા ને તે પડી ગયા હતા જેથી કરીણે તેમને બહુ વાગ્યું તો ન હતું પણ ઘૂંટણમાં જરાક સુલાઈ ગયું હવે જેથી કરીને આપડે હમણાં આપડી બેવ ગાડી ગાડી છે, પછી ફોરવીલ છે તેના ટાયરો વરસાદના મોસમમાં આપણે બદલતા રહેવું જોઈએ જેથી કરીને તેમાં નવી ગ્રીપો હોય તો ટાયર થવાનો ભય ઓછો થઈ જાય છે જે થી કરીને આપણે હમણાં ગાડી પાછળ પણ ખર્ચો કરવો પડે જેથી કરીને નવા ટાયરો લઈએ
હા સાચી વાત છે, તમે જેમ કીધું તેમ તે રીતે આપડા ટાયરો ને એવ બલતા રહેવું જોયે ને વરસો વરસ આપણે ટાયર ચેન્જ કરતા રહેવા જોઈએ. ટાયર ઘસાય તેમ- તેમ આપણે બધી ચેન્જીસ લાવવા જોઈએ, અને હમણાં ના ગાડી તો એટલી બધી હાઈટેક આવી ગઈ છે, કે તમને તે ટાયર ખરાબ થઈ જાય તેનો અલર્ટ પણ આપી દે છે. અને બીજી બધી ઘણી બધી વસ્તુઓ નો અલર્ટ આપે જેથી આપણને ખબર પડી જાય કે આપ ક્યારે સ્ટ્રમપ અ ક્યારે ટાયરો બદલાવા જોઈએ, અને ક્યારે ન બદલાવા જોઈએ. અને આપણે ટાયર માં હવા. નું પ્રમાણ પણ મેન્ટેન રાખવું જોઈએ, જેથીથી આપણે હવા જો બરોબર રહે તો ગાડી સ્લીપ નહી થાય. અને ગાડી એકદમ સરળતાથી અને સ્પીડ માં ચાલે જેથી. એવરેજ પણ નથી ગવાતી એમાં જો તમે ટાયર પ્રેશર જો ઓછું રાખો તો એમાં અવાજ હવા માં એવરેજ પણ કપાય છે, જેથી તમારે ફ્યુલ નું વળતર વધી જાય. છે એ કારણથી પણ એક એવું છે, કે તમારું બધું ઓળવાઈ જાય છે, અને વાહન સરખું ચાલતું નથી આપણેે એ બધી વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ અને સર્વિસ ટાઈમ ટુ ટાઈમમાં તમારું શું માનવું છે?
એ તો મારી વાત એકદમ કે આપણે તેનો ટાઈમ ટુ ટાઈમ સર્વિસ કરાવતા રહેવું જોઈએ, હમણા તમે કીધું તે પણ વરસાદ વધુું પણ એ રસ્તાઓ સ્લીપ થઈ ગયા છે, જેથી કારણે આપણે જો સ્પોર્ટ બાઈક હોય આપણા પર આપડણે વળંક એકદમ સાવ ચેથી મારવું જોઈએ કારણ કે સ્પોર્ટ બાઈકમાં ફૂલ ટર્ન લાગતો નથી, જે આપણે એક્ટ કે સ્પ્ન્ડરમાં ફરી લાગી જાય છે તેવો સ્પોર્ટ બાઈકમાં લાગતો નથી જેથી કરીને ઘણા બધા અકસ્માતો થાય છે હાલમાં તમે જોઈ રહી ને એટલી ફાસ્ટ ગાડી છે. હતી સ્પોર્ટ બાઈક જેથી કરીને ટર્ન આવતા ફૂલ ટર્ન ન કાપી શકી, જેથી કરીને તેઓએ તેમની ગાડી ખેતરોમાં પલટી ગઈ જેથી કરીને તેમને ઘણું બધું વાગ્યું અને ગાડીને ઘણું બધું નુકસાન થયું. તેમને એટલું બધું વાગ્યું કે તેમને તરત જ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું, અને તેમનું સારવાર કરવાનું જેથી કરીને આપણે જો આપણે સ્પોર્ટ બાઈક લઈને બહાર નીકળીએ છીએ. તો આપણે એટલું ધ્યાન રાખવું જોઈએ, કે જો વણાંક આવે તો આપણે ગાડી સ સ્લો પાડી પછી આપણે પૂરો ટર્ન લેવો જોઈએ, કેમ કે સ્પોર્ટ બાઈકમાં ફૂલ ટર્ન લાગતો નથી. જેથી કરીને અકસ્માત થવાની સંભાવના ખુબ જ વધી જાય છે, અને આપણું જીવ પણ જોખમાં જાય છે તેથી કાર બધા સ્પોટ બાઈક વાળાએ ધ્યાન રાખવું જોઈએ, કે આપણે તેનો ઉપયોગ સારી રીતે કરીએ તમારું શું કેવું છે?
હા સાચી વાત છે, સ્પોર્ટ્સ સ્પોર્ટ્સ બાઈકમાં હાફ ટનલ લાગે છે, જેથી આ . એથી આપડે બહું ટન લાગતો નથી, અને એ આપડા. અકસ્માત નું એક કારણ બની શકે છે. એથી આપણે સ્પોર્ટ્સ બાઈક લેવી ના જોઈએ, અને સ્પ્લેન્ડર ને એવું બધું જ છે, તે જ આપડે લેવી ગાડી જોઈએ અને એકીધ કે મોપેડ ગાડી આવે છે તેનો પણ આપડે ઉપયોગ વધારે પડતો કરવો ના જોઈએ કારણ તેમાં નાના ટાયર હોવાથી એ સ્લીપ થઈ જાય છે, અને ઘણી બધી સમસ્યાઓ આવી જાય છે, તે. થી આપણે આનો ઉપયોગ ઓછો કરવો જોઈએ જેમાં મોટા વ્હીલ અને ફૂલટન લાગી એવી જ ઉપગો જો મે માનું આપે પાસે હવે ઘણી બધી સીએનજીની સુવિધા આવી ગઈ છે અને નાની આવી ગ તો આપણે કાર લઈને ને એવું જ થરવું જોઈએ જેથી આપડો જોખમ પણ ટાળી જાય અને સેફ્ટી પણ રહે છે, અને કારમાં સ્લીક થવાના ભય એક્સિડેન્ટ થવાના ભય ઓછા થઈ જાય છે, અને ટ્રાફિક માં થોડુંક મથાવે પરંતુ એ તો બધું ચાલી રહ છે, જેથી આપણે આવા કાર ને એવું બ ધૂ યુઝ કરવો જોઈએ.
હા તમારી વાત એકદમ સાચી છે, કે આપણે નાના ટુવ્હીલર વાળાનો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
ઉપયોગ ઓછો કરવો જોઈએ, જેથી કરીને સ્લીપ થવાનો ભય ઓછો થઈ જાય, જેથી કરીને આપણને જોખ મ પણ ઓછું થાય, કારણ કે નાના ટાયર હોવાથી આપણે જે સ્પીડમાં બ્રેક મારીએ છીએ, તેથી કરીને ગાડી એકદમ રીતે સ્લીપ થઈ જાય છે, અને ખસી જાય છે, તેથી કરીને જો આપણે બેલન્સ ન સાચવી શકીએ, તો આપણે અકસ્માત થઈ શકે છે, અને આપણને એવી મોટી દુર્ઘટનામાં ફસાઈ જઈ શકીએ જેથી કરીને આપણે હોસ્પિટલમાં દાખલ થવું પડે છે આપ પણ હાડકાઓ તૂટી જઈ શકે તેથી તેને ઘણું બધું લોહી લોહી વહી જાય તો આપણું પણ થઈ શકે છે તેથી કારણે આપણે એકદમ સાવચેતી તમે કીધું તે પ્રમાણે મમોટા ફોરવીલર તો આવી ગયા છે જેથી કરીને આપડે હમણાં વરસાદના મોસમમાં જેટલા મોટા વાહનોનો ઉપયોગ કરીએ તેટલું સારું રહેવું જોઈએ. એ થી કરીને વધારે વરસાદ આવે તો આપણે પણ તેમાં બી પાર્કિંગ લાઈટ ટો ચાલુ કરીને કેથી ગાડી ઉભી રાખી તો તેમાં આપણે પાર્કિંગ લાઈટો ખુબ જ જરૂરી છે ચાલુ કરવાની કારણ કે જો આપણે કે થી ઊભી રાખીએ તો પાછળ વાહનો આવે છે તેમને દેખાતું નથી. જેથી કરીને આપણે પાર્કિંગ લાઈટ ચાલુ કરીએ તો તે આપણા માટે ખૂબ જ જરૂરી છે.
હા સાચી વાત છે, આપડે પાર્કિંગ લાઈટ ચાલુ જ કરીને જવા જોઈએ છે, જેથી આ જે હમણાં તો હવે ચોમાસો આવ્યો અને આગળ જતા શિયાળો આવશે તો શિયાળામાં પણ. ધુમ્મસ ના કારણે આજુબાજુ. ના લાઈટ ને એવું બધું દેખાશે નહી અને ગાડી અવર જવર થાય તે પણ દેખાશે નહી હમ ચોમા સામાં પણ જાડો વરસાદ આવે તો કઈ દેખાશે નહી જેથી આપણે હજાર લેમ્પ આવે છે, તે આપડે ચાલુ કરવા જોઈએ અને સાથે સાથે આપણે ફોગ લેમ્પ આવે એ પણ ચાલ છે, જેથી આપણને બધું. ક્લીઅર વિઝન થાય અને આપણે સરળતાથી ડ્રાઈવિંગ કરી શકીએ અને આગળ આપણે સારી રીતે એવી ડ્રોઇંગ કરીએ જેથી કોઈને નુકસાન ન થાય અને. એજ રીતે આપણે કારમાં પણ સર્વિસ કરાવતું રહેવું જોઈએ કારણ કે કાર ભી એક ચાલી એવી છે. જો ટાયર નહી સરખા હશે કારમાં તો કાર બી સ્લીપ જ થશે જેથી આપડે એનું બધું ધ્યાન રાખ આપણે ટાઈમ ટુ ટાઈમ કારને સર્વિસ આપવી જોઈએ ટાયર બદલાવા જોઈએ. પછી ખાસ કરીને તમે બહાર નીકળો ઓઈલ પ્રેશર ચેક કરવું જોઈએ એ બધી ઘણી બધી છે ટ્રક પણ એર આવે છે એર ચેક કરવા જોઈએ ને એ બધી ઘણી બધી વસ્તુ ચેક કરવી જોઈએ.
તમારી વાત એકદમ સાચી છે કે આપડે એ બધું ઘણું બધું. ચેન્જીસ કરાવતા રહેવું જોઈએ જેથી કરીને આપ આપ જો સલામતી સારી રીતે સાચવી રાખીએ તો આપણને સલામત રહેવાનું શક્યતા ખુબ જ વધી જાય છે, જો આપ ગાડી પાસે બિલકુલ ધ્યાન આપશું ને હવા ચેક નથી કરાવશું. પ્રેશર નથી જે કરાવશો તો આપણને તે પાછળ જતા ઘણું જો. સમય બની જાય શકે છે, હમણાં કેટલી બધી પણ એકસીડન્ટ થાય છે, જેમાં ડ્રાઈવરોને વધુ પડતી ઊંઘ આવતા હોવાના કારણે તેઓ. અકસ્માત થઈ જાય છે, તો પણ તે લોકો બસ ચલાવ્યા કરે છે, જેથી કરીને ગમે ત્યારે તેમને જોકો આવી જાય છે, અને બસ સચવાતી નથી જેથી કરીને તેઓનું ઘણું બધું એક્સિડન્ટ થઈ જાય છે, અને તેમાં બસમાં. કેટલા ત્રીસ થી પાંત્રીસ લોકો વે સવારી કરતા હોય છે, તેમનો પણ જીવ જોખમમાં આવી જાય છે, જેથી કરીને એવી બધી નાની મોટી. બાબતો નો આપણે ઘણું ધ્યાન રાખીએ તો હમણાં એક્સિડન્ટ થવાની શક્યતા ઘણી છે, જેથી કરીને આપણે એ બધી નાની. બાબતો ન કાળજીપૂર્વક ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને અકસ્માતો ઓછા થાય. આપણો જીવ જોખમમાં ના મુકાય તે માટે આપણે એકદમ. જેટલી સાવચેતી થી આપણે સવારી કરીએ તેટલું આપણા માટે સારું રહેશે. તમારું શું કેવું છે.
હા સાચી વાત છે, એમાં આપણે સાવધાની રાખશું. અને બસમાં તો એમે બધા ડ્રાઈવરોને આરામ નહી મળતો અને અમુક બસો તો એવી છે, કે તે જ દિવસ રાત ચાલુ જ રહે છે, અને ડ્રાઈવ ડ્રાઈવર ની પણ આઠ નવ કલાક ની સિફ્ટ હોય છે. જેમાં. કલાક માં એ લોકો ખાલી પૂરતો ત્રણ કલાક જ આ કરતા હોય છે અને ડ્રાઇવિંગ કરતા હોય છે હા સરકારે પણ સમજીને એ લોકો એમાં વધારે પડતી જીએસઆરટીસી માં પછી બીઆરટીએસમાં એમાં બીજા ગણામાં ભરતી કરવા જોઈએ જેથી બધા ડ્રાઈવરોને આરામ મળે એ સરકારે આગળ જતા એવું નિર્માણ કર મે તો આપ એક ફિકસ રૂટ બનાવી દે જોઈએ. જ બસ ચાલી શકે બીજ ક જાયને જેથી આપણે ઓટો મેશન દ્વારા પણ આપ બસ ચલાવી શક અને આગળ સરળકાઠી બસ ચાલી શકે એમાં જોવા જઈએ તો ઘણી બધી વ આવે છે હવે તો બહાર ના સિટીમાં તો ઓટોમેટિક ટ્રેનો ભી ચાલે છે અને બ ભી ચાલે છે એમાં તમારું શું માનવું
આપણે જો મારું તો એવું માનવું છે કે જો બસ વાળાને વધારે પવું આવે તો આપણે બીજાને ડ્રાઈવિંગ કરવાડડી જોએ. મારા હિસાબે બસ માં બે ડ્રાઈવર હોવા જોઈએ જેથી કરીને એક વ્યક્તિને હું આવે તો બીજો વ્યક્તિ ગાડી સારી રીતે કે જેથી કરીને બીજા વ્યક્તિને પૂરતો આરામ મળી શકે તેથી તેઓને વધુ પ તો લોડ ન લેવો પડે ટાઈમ ટુ ટાઈમ તેઓ સુયા કરે અને બીજો વ્યક્તિ. ડ્રાઈવિંગ કર્યા કરે તો કોઈ પણ હાનિ ન થાય જેથી કરીને બે વ્યક્તિ ને પૂરતો આરામ મળી રહે તે માટે બસ ડ્રાઈવરો એક સાથે બે ડ્રાઈવરો લઈને ચ જોઈએ જેથી કરીને કોઈ એવો ભય ન રહી જાય કે આપણને. ઊંઘ આવી જાય તો એક્સિડન્ટ થવાની શક્યતા એકદમ ઓછી થઈ જાય. જેથી કરીને આપણે બે થી બે જો આપણે ડ્રાઈવર હોય તો બસમાં. કોઈપણ પ્રકારની મુશ્કેલી આવશે નહીં જેથી કરીને બધા વ્યક્તિઓનું ચીત પણ જોખમમાં ન મૂકી શકાય અને આપણી સારી રીતે. બસ ચાલે તો આપની ઈન્કમ પણ સારી આવી શકે જો આપ અકસ્માત થશે તો. માં સુધારવામાં આપણી ઘણી બધી એવી સારી ઇન્કમ જાયા કરશે જેથી કરીને આપણે ઘણો બધો લોસ ઝીલવો પડશે. અને ઇન્સ્યોરન્સ પણ મળતું નથી જેથી કરીને તમારું શું માનવું છે આવા બ
હા સાચી વાત છે હવે તમે કીધું તમ આપડે કમ્પલસરી એ સરકારે બી માનવું જોઈએ કે એક બસમાં બે ડ્રાઈવર રાખવા જોઈએ જેથી આગળ સારી તે મુસાફરી થઈ શકે અને જે ડ્રાઈવર હોય તેને પણ ના. થઠાક લાગે અને શાંતિથી ડ્રાઈવિંગ કરી શકે. એ બધું કઈ રહી જ નથી અને આવું. ચાલ કરશે તો અકસ્માત વધશે તમે જોઈ જ છો કે જો બારની સિટીમાં જેટલું આવવડ તો ચાઈનામાં તમે જઓ તો તમને એ લોકો કારની ટેક્સી ની સુવિધા પૂરી પડે છે. ટેક્સી પણ એકદમ ઓટોમેટિક હોય છે એ લોકો ક્યાં ઉભી રવાનું બધું ઓટોમેટિક ચાલી રહ્યું છે. એ જો. આપડે ભારત માં લે આવીએ પણંતુ ભારતના લોકો ગાડી જેવી ચલાવે છે કે શું કેવું હવે બાર ચાઈનામાં તમે જો તો ચાાઈનામાં ઓટોમેટિક જ દર ચાલે છે પરંતુ. ઓટોમેટિક ચાલવાના પાછળનુંું કારણ પણ એક કે ત્યાંના જે વુમન છે તે લોકો બધું સમજી વિચારીને ગાડી ચલાવે છે. જેથી કોઈ ટ્રાફિક થતું પણ નથી અને અકસ્માત પણ ન થતા અને પોલ્યુશન પણ ઓછું થાય. વોઈસ પોલ્યુશન પણ ઓ છે તમારું શું માનવું
તમારી વાત એકદમ સાચી છે કે. ચીનોમાં જે તમે કીધો તમે ઓટોમેટિક ગાડીઓ ચાલે છે હમં ઈલોનમસ એ ટેસ્લા બનાવી છે જે એકદમ ઓટોમેટિક છે. ઉપયોગ પણ સારો જમનટી ઇન્ડિયામાં એટલી મોઘી છે કે તેનો ઘણા બધા લોકો ઉપયોગ કરી શકતા નથી તે જેથી કરીને. એ બધી ગાડી આપ ભારતમાં બનાવી જોઈએ અને રસ્તાદ આપણે બનાવી જોઈએ કે બધા વ્યક્તિઓ તેમને એફોર્ડ કરી શકે. પરંતુ સરકાર એવી બધી મોટી મોટી કંપનીઓને લાવે છે પરંતુ. એટલી મોઘી રાખે છે કે આપણા ભારતના વ્યક્તિ ને ખરીદી શકતા નથી જેથી કરીને એવા બ થી નવી નવી ગાડીઓમાં પણ ઓટો શિક જેથી કરીને આપણે ઊઘ ઊઘ આવી જઈએ તો તે ઓટોમેટિક ગાડીઓ બંધ થઈ જાય. સાઈડ માં ઉભી રહી જાય છે. જેથી કરીને એટલો બધો માલહની નો ઢનુકસાન ના થાય અને વ્યક્તિઓને જોખમ પણ ઓછું થઈ જાય. પરંતુ સરકારો અને કંપનીઓ એવી બધી ગાડીઓને આગળ પરવાનગી આપતી નથી જેથી કરીને હમણાં જોખમ ખૂબ વધી રહ્યા છે જેથી કરીને બધા વ્યક્તિઓને માલહાનિ નો અને ઘણી બધી અકસ્માતો નો ભય ખૂબ જ ભય ભયભીત કરી રહે છે અને ગાડી ખુબ આપણે સાવચેતી થી ચલાવી જોઈએ તો ચાલો આપણે એના વિષય પર વધુ આગળ વાત કરીશું